હલો મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારા અવાજ આવી રહ્યો છે.
હા તો અત્યારે તમે શું કરી રહ્યા છો કક બીજી છો કે ફ્રી છો?
હ અત્યારે હું ફ્રી જ છું તમે?
હું પણ અત્યારે ફ્રીજ છું. તમારું જમવાનું થઇ ગયું?
હા હું તો બાર વાગે જ જમી ગયો.
હા અ મારું જમવાનું થઇ ગયું ને હવે ફ્ર્રીજ બેસેલો હતો તો થોડીક આપડે વાતો કરીએ.
હા
તો તમે અત્યારે તમારું કઈ કોલેજ ચાલી રહ્યું છે કે?
હ અત્યારે હ કોલેજ ચાલુ રહી છે. પરંતુ આજે રવિવાર વાથી રજા છે.
તો હોસ્ટેલ માર છો.
હ, પણ આજે હોસ્ટેલમાં જ આરામ થી બેસી હતો. તો હવે એમ વાતો કંઈ ખાસ નથી, પણ આપણે જે આજનો એક યુગ છે, આપણો ટેકનોલોજી નો યુગ એક આધુનિક યુગને જયારે આપણે એમાં બહુ નાના હતા જયારે આપણો જન્મ થયો ત્યારે, એક આપણું એક ભૂતકાળ જે કહેવાય, એક સાદું ને સિમ્પલ જીવન હતું. આપડું તો એના વિશે આપડે થોડીક વાતો કરીએ. હ બ જોવા જઈએ તો, સમય હંમેશા બદલાતો રહે છે. સમયની સાથે માણસ નું જીવન ટેકનોલોજી રહેણી-કરણી. વ્યવસાય અને વિચારવાની રીતમાં પણ મોટા ફેરફાર આવ્યા છે. આપણા દાદા-દાદી અને માતા-પિતાનું બાળપણ. અને આજના બાળકોનું બાળપણ એકબીજાથી ઘણું અલગ છે. આપણો હેતુ એ નથી કે ભૂતકાળ સારો હતો કે વર્તમાન સારો છે. બંને સમયના પોતાના ફાયદા અને ગેરફાયદા છે, સમજદારી એમાં છે. કે આપણે બંને માંથી સારી બાબતો શીખીએ. એ ભૂતાળનું જે આપણું જીવન હતું, એના વિશે જો વાતો કરીએ. તો પહેલાના સમયમાં લોકોનું જીવન સરળ અને સાદું હતું. લોકો વહેલા સુતા અને વહેલા જાગી જતા હતા. ખોરાક મોટા ભાગે ઘરનો અને તાજો ખાતા હતા. ગામડાઓમાં લોકો એકબીજાની મદદ કરતા અને સંબંધો ખૂબ જ મજબૂત હતા. મોબાઈલ ઇન્ટરનેટ અને ટીવી ના હોવાથી લોકો પર. લોકો પરિવાર સાથે વધુ સમય વિતાવતા હતા. બાળકો બહાર મેદાનમાં રમતા. વૃક્ષો પર ચડતા, નદીમાં ન હતા અને કુદરતની નજીક રહેતા. મનોરંજન માટે લોકો ગીતો, ભજન, મેળા, નાટકો અને ગામના કાર્યક્રમો યોજાતા. એ શિક્ષણમાં જોવા જઈએ તો, ભૂતકાળમાં શિક્ષણની સુવિધાઓ ઓછી હતી. ઘણી શાળાઓ ગામથી દૂર હતી, પુસ્તકો પણ મર્યાદિત હતા. જયારે આજે સ્માર્ટ ક્લાસીસ છે, ઓનલાઈન અભ્યાસ છે. ડિજિટલ લાઈબ્રેરી છે, મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા દુનિયાભરની માહિતી. મેળવી શકાય છે, વિદ્યાર્થીઓ માટે શીખવાની. તકો ઘણી વધી ગઈ છે, એમાં. આજુ આપણને ભણતર પણ ખુબ જ સારું એવું મળી રહેતું હોય છે ને? ટેકનોલોજી પણ ઘણી બધી આવી ગઈ છે. પણ આમ આપડે જૂના સમયની વાતો કરીએ. તો ત્યારે આપણી પાસે એટલી બધી ઘણી ફેસીલટી. નહીં હતી, તો માણસ પણ માત્ર દિવસભર ખેતરમાં કામ કરે, અને પોતાના જીવન માં જેટલી જરૂરિયાતો હોય. એટલી પૂરી કરવા માટે કામ કરતો હતો, પણ એમાં આજે આપણે જોઈએ. તો એક માણસને એક વેહિકલ જોઈતો હોય છે. ઘરમાં પંખા એસી જોઈતો હોય છે, કે સારું એવું ઘર જોઈતું હોય છે. તો માણસની જરૂરિયાતો ખુબ જ વધી ગઈ છે. જરૂરિયાતો તો એક્ટ વધી ગઈ છે, કે માણસ દિવસભર. દરરોજ કામ કામ કર્યા કરે, છતાં પણ એ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે. તો નથી, તો એમ જોવા જઈએ તો, પેલાનું જીવન એક સારી રીતના અને આરામદાયક હતું, એવું કહી શકાય એના વિશે? તો તમે કઈ કેવા માંગો છો.
હા તમે બિલકુલ સાચું કીધું. જય્યારે આપણે નાના હતા ત્યારનું જીવન ખુબ સારું હતું. તમ અત અત્યાર નો જીવન તો ટેકનોલોજી વાળો એટલે ખુબ સ્પર્ધાત્મક બની ગઇ છે લોકો પેલા ઓછા ભ ભાવનામાં તો પેલો ખુબ ઓછું કોમ્પિટશન પરંતુ અત્યારના જમાના જો તો કોઈ પણ એક્ઝામમાં વધારે ને વધારે આપણો દેશ ની વસ્તી વધી ગઈ છે તો વધારે વધારે ભાગ લેતા હોય છે જેના કારણે ઓનલાઈન જોબ પણ સારી રીતે લાગી શકતી નથી. એવી જ રીતે જીવનશૈલીમાં જોઈએ તો આપણે ભૂતકાળ ભૂતકાળમાં લોકો સરળ સરળ જીવન જીવતા હતા ત્યાં. તેઓ તેઓની જ જરૂરિયાતતો ખુબ ઓછી હતી. પરિવાર સાથે સમય પસાર કરતા હતા પરંતુ હાલ આપણે જોઈએ તો જીવન ખુબ ઝડપી બની ગઈ છે. તેઓની સુવિધાઓ ખુબ વધી છે. પરંતુ તણાવ અને દોડધામ પણ વધ્યા છે. વ્યક્તિગત સમય ઓછો થયો જ છે. હાલમાં હાલ આપણે જોય તો કોઈ પણ પરવાર ના સદસ્ય મોટા ભાગે કમાવવા પાછ કમાવવા માટે બહાર રહેતો હોય છે. જેમ કે કોઈ જોબ રહે વગેરે માટે બહાર જવું પડે છે જેના કારણે તે પરિવારને યોગ્ય સમય આપી શકતો નથી. તમે જેમ કીધું શિક્ષણ શિક્ષણ ભૂતકાળમાં ખાલી શિક્ષક ગુરુ શિષ્ય ગુરુ પાસે જઈને તેના પાસેથી જ્ઞાન મેળવતો હતો. તે સમયે આટલી ટેકનોલોજી ન હતી પરંતુ તે સમયમાં એમ જોવા જઈએ તો ખુબ સારું શિક્ષણ મળતું હ જ્યારે આજના યુગમાં આધુનિક ટેકનોલોજી વાથી શિક્ષણ સરળ અને ઝડપી બન્યું છે. ઓનલાઈન ક્લાસ ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ છે પરંતુ મૂલ્ય પાછળ રહી જાય છે હાલના સમયમાં આપણે જોઈ છેએ આપણે પણ વિદ્યાર્થી તો આપણ આપણા પાસે મોબાઈલ હોવા છતાં આપણે વધારે સમય અભ્યાસ પાછળ નથી બગાડતા પરંતુ આપણે બીજી બીજા કોઈ કાર્યમાં બગાડેલ છે જેમ કે જોઈએ તો ઇન્સ્ટાગ્રામ પછી વોટ્સઅપ પછી મૂવી જોવા પાછા બગાડીએ છે તો તે ભૂતકાળ ભૂતકાળના સમયમાં આવું બધું ના હોતું તો ભણવા માટે પણ ખુબ વધુ સમય મળતો હતો. હાલ પણ સમય મળે છે પણ વિદ્યાર્થીઓ તેનો સદઉપયોગ કરતા નથી.
પછી જોઈ તો સંબંધંધો તો ભૂતકાળમાં બધા સાથે વધારે ટાઈમ મળતો હતો એટલે સંબંધો પણ સારા બનતા હતા તેમાં એક સાથે જોવા જઈએ તો બીજા સાથે વિશ્વાસ પછી લાગણી સહકાર વધારે હતો. ત્યારે હાલ જોઈ તો સોશિયલ મીડિયા હોવાથી આપણે જોય જ છે અમુક લોકો પોતાના સ્ટેટસ સ્ટોરી કરી મૂકે છે પણ અમુક વાર બીજાને છુપાવીને પણ મૂકે છે એટલે જોવા જઈ તો વિશ્વાસ ખુબ ઘટી ગયો છે. હ ને આરોગ્ય આપણે જોયે જ છે જયારે આપણા દાદા દાદીઓ હતા ત્યારે તેઓ હ જોવા જઈ તો ગોળિઓને એવું કઈ લેતા નતા. વન વન્ય ઔષધિ નો ઉપયોગ કરતા હતા. તે ખૂબ આપણા શરીર માટે હાનિકારક તો ન હતું. ફાયદાકારક હતું જય્યારે આજના સમયમાં પણ જોવા જઈએ આપણે બીમાર પડીએ કે અન્ય કઈ થાય શરીર ને કઈ નુકસાન પહોંચે એટલે આપણે ડાયરેક્ટ દવાખાનામાં જીતા રહી છેને ત્યાંથી આપણે દવાઓ મે મેડિકલ માંથી અથવા અન્ય સ્ટોર પરથી લઈએ છે. તે આપણા શરીરને એમ તો સારું તો કરે છે પરંતુ તેના પાછળ આપણના શરીર ને પણ ખુબ નુકસાન થાય છે. ને આમ તો જોવા જઈ તો જય્યારે આપણે ભૂતકાળ જોવા જઈએ તો ત્યારની સંસ્કૃતિ કઈ અલગ હતી ને અત્યારની સંસ્કૃતિ ખુબ અલગ છે. ત્યારની પરંપરા સંસ્કૃતિની નૈતિકતાનું જીવન જીવનનો આધાર હતી જ્યારે આધુનિકતા વધી છે પરંતુ સંસ્ કૃતિ જોડો જોડવાનો પડકાર પણ વધ્યો છે. ત્યારના સમયમાં બધા સાથે મળીને તહેવાર ઉજવતા હતા પરંતુ આજના આધુનિક યુગમાં જોવા જઈ તો ટાઈમ ખુબ કામ પાછળ ટાઈમ ખુબ વધુ હોવાથી કોઈ પણ પરિવારનું સદસ્ય વહેલી તકે પોતાના પરિવાર પાસે પહોંચી શકતો નથી જેમ કે કોઈ વિદેશમાં આપણા કોઈ ગયું હોય કમાવા માટે તો તે જોવા જઈએ તો કોઈ તહેવાર હોય તો બે ત્રણ દિવસ માટે તો આવી ન શકે એટલે તે તેહેવાર ઉજવી શકતો નથી તે પરિવારથી દૂર જ રહે છે. તો તમે કઈ કેવા માંગશો આગળ
હા એમમાં તમે એમમાં ખરી જ વાતો કરી ને એમ જોવા જઈએ તો પેલાના સમયમાં આપડી પાસે એટલી બધી ફેસિલિટીઓ નહી હતી. આજના સમયમાં આપણી પાસે ઘણી બધી ફેસિલિટીઓ છે. પણ છતાં પણ એ જોવા જઈએ તો ફેસિલિટીનો દુરપયોગ થવાના કારણે આપણને નુકસાન પણ એટલા જ છે. પેલાના સમયમાં એટલું ઘણું બધું પ્રદુષણ પણ નહી હતું. અત્યારે ફેસિલિટીઓ ઘણી બધી આવી છે. પણ એ ફેસિલિટીઓના કારણે પ્રદુષણ પણ ઘણું બધું વધ્યું છે. તો એમ જોવા જઈએ તો પેલા ન સમય એક સારો પણ કહી શકાય. પણ ત્યારે આપણી પાસે આવી ફેસિલિટીઓ નહી હતી અને આજના યુગમાં આપણી પાસે. દરેક વ્યક્તિ કામ કરવા માટે. મશીનો આવી ગયા છે. જે આપણને આપણા કામને સરળ બનાવી મૂકે છે. અને એના કારણે માણસો પણ જોવા જઈએ તો. અમુક કામ માટે આળસો આળસુ પણ બની ગયા છે. એમ વધારે કઈ વાત કરી શકાય એમ તો નથી. તો અંતે હું હ વિરામ લ છું. તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી અને તમારો અમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
મને પણ તમારી સાથે વાત કરવા મજ તમારે પણ ખુબ ખૂબ આભાર.
તો ચાલો હવે અંતે હું વિરામ લોઉ છું પછી મળીએ.
હ.